કેમ છો છો
કેમ છો તમે કેમ છો
મજામાં
શું ચાલે
કાયની સુવાની તૈયારી
આટલા વેલ્લા જે તો સન્ડે છે વીકેન્ડ પર આટલું વેલ્લું
હા તો કાલે કામ પણ છે ને
હા કાલે વર્કિંગ ડે રાઈટ
હમ બોલો બીજા
બાકી શું ચાલે વરસાદ પયડો તમારા ત્યાં
ના પડ તો જ જાય છે રોજ
ન્યૂઝમાં તો બતાડે છે કે વરસાદ હતું
ના રે
નથી
નથી એવું
અચ્છા
હો બાપા જી
બોલો હમણાં એક નવી સિરીઝ ચાલુ કઈરી છે મે ટિચિયું લેસન કરીને છે ને કોરિયાની
હા
બહુ મસ્ત છે હજી તો મારા ત્રણ એપિસોડ પૂરા થયા એટલી કોમેડી છે એટલે બધા એજ વાળાને ગમે તમે સ્કૂલ સ્ટુડન્ટ ને બતાવો એને પણ ગમશે એ એકચ્યુલી એ નેટ ફ્લિક્સ પર છે હિન્દીમાં પણ મેં તો છે ને આમાં ગૂગલ આપણા મોબાઈલ એન્ડ્રોઈડ પર ગૂગલ પર તમે કરો ને ડેલી મોશન
હા
એમાં છે તો હું ડેલી મોશ સનથી જોઉ છુ કાણકે નેટફ્લિક્સનું સબ્ક્રિપશન નથી મારા પાહે અક્ટયુલી રોજે મુવીની જોવાય પણ આ તો સેટરડે આવ્યું ને તો મેં પણ જોઈ નાઇખી મેં કીધુ ચલ જોઈ લઈએ
અરે બહ ફાઇન મારો તો ત્રણ એપિસોડ થયા છે એટલી એટલે આપડા ઈન્ડિયામાં તો એવું કરવું જ જોઈએ એ મુવીમાં જેવી રીતે છે ને
હા
જેમ કે આ જેે પણ મોટા મોટા પોલીટીશિયન ના છોકરા લોકો હોય પછી આજ કલ આજે એકદમ સોશિયલ મીડિયા લોકો એટલે જે નાના નાના બચ્ચા સ્કૂલમાં મોબાઈલ લઈને જાય અને કેવી રીતે ટીચર લોકો લોકોને ધમકી આપે છે અને કેવી રીતે એ લોકોને સુધારે છે એ લોકો એટલી સુપર મુવી છે એટલે જોવા જેવી
અચ્છા
એ તમે જોજો એટલે તમારા એજ વાળા ને તો ગમશે તમને તો ગમશે
અચછા
એક્શન પણ છે કોમેડી પણ છે અને આપડા બધા સ્કૂલ ગોઈંગ બચ્ચાઓને તમે બતાડો ને તો એ લોકોને એમાંથી બહુ બધું શીખવાનું મળે કે એ લોકો કેટલી બધી રોજનીમાં મિ મિસ્ટેક કરે છે બહ ફાાઈન મુવી છે
હા
હજી તો બાકી માંરા હજી સુધી તો ત્રણ જ જોયા છે હમણાં બસ આંજે પણ રાતના એકાદ જોઈ કાઢું એક બે તમે હવે ક હમણાં કઈ જોય તમે લેટેસ્ટ મુવીમાં
તો તો હમણાં ચાલીશ સીરીઝ જોઉં છું આ છે હ પસ નામ આપિયો રહે હા ત નેજ કે ડેટ સોલિંગ
ઓકે અને તમે ઓલી પછી જોઈ ત હ ધ વ વંડરફુલ
હા એક બે અ એપિસોડ જોય
એ પણ બહુ કોમેડી છે
હા બઉ કોમેડી છે ખબર છે મને
અને આ તમે જે ચાઇનીઝ જુઓ છો એ કેવી છે
હ સારી છે આજ તો છે ને અ મેતો પેલા શું હોય કે એક લેડી હોય એનો હસબન્ટ એક્ચુલી થઈ જય છે તો પછી ક્રશ લોયર છે એમાં સીરીજમાં તો એક્ચ્યુલી આ છે ને ફેક લોયર છે. તો છોકરીને મ મતલબ મતલબ છે ને બહુ એ હેલ્પ કરે છે. કેસ ફાઈટ કરવા માટે એ બી છે મને બરાબર સ્લો છે પણ ઠીક છે ચાલશે.
મને સ્લો મુવી ની ગમે બિલકુલ નથી ગમતી સ્લો મુવી
અચ્છા તમે તો કોમેડી જોવો છો ને
કોમ એક્શન હોય તો એક્શન તો મને બહુ જ ગમે.
હમ અચ્છા મને તો કોમેડી
હા કોમેડી અને એક્શન બંને છે એટલે એક્શનના જોડે જોડે કોમેડી જોઈએ મુવીમાં
હમણાં ઓલી ધમાલ કે ગોલમાલ ખબર નઈ કોઈનું તો ટ્રેલર જોયું. ટ્રેલરમાં જ એટલી હસી આવે એટલી હસી આવે તમે જોજો ટીવી પર પણ આવે છે એતો હમણાં અને આપણા ઇન્સ્ટાગ્રામમાં પણ આવે છે. એટલું કોમેડી છે બાપ રે! એટલે જોઈને જ હસી આવે આપણને ટ્રેલર જોઈને એટલી હસી છૂટે
પપ્પા જ કેરેક ટર છે ને
હા જૂના બધાં જ કેરેક્ટર છે એમાં અને બહુ આ કોકટેલ ટુ ના અ ટ્રેલર જોઈ તમને શું લાગે કેવી છે આ પિક્ચર કોકટેલ ટુ શાહીદ કપૂર, કીર્તિ તનન
લાગે કે ઓકે ઓકે એ લાગે છે
ઓકે ઓકે લાગે છે. કારણ કે પ્રમોશન બહુ વધારે કરી નાખ્યું છે હવે
હા પણ એ લોકોને ખબર છે ને એની મુવી હિટ નથ નથી થવાની એટલે બહુ જ પ્રમોશન કરે છે
એ જ પ્રમોશન તો કેટલું કરે છે આ લોકો બાપ રે!
ફક્ત
હા એ તો એવું જ હોય આપણને નહી ગમે એટલે આપણને એવું જ લાગે બધું ફતું જ છે.
તો સુ કરો?
બોલો સંડે શું કર્યું આજે આખો
ઓ અચ્છા.
હમ્મ, તમે શું કર્યું?
અમે લોકો એ આમ તો ઘરમાં બહુ બધું નાનું નાનું કામ બહુ બધું હતું આજે હમણાં ના રસ ની સિઝન ને તો મારા ઘર વાળાને છે ને સેન્ડવીચ ઈદડા આવે ખમણ જેવા વચ્ચે ફુદીનાની ચટણી લગ તરફ યલો લેયર એક તરફ વ્હાઈટ લેયર એવા બહુ ભાવે.
અચ્છા આ સેડવિચ
અ સેન્ડવિચ ઈદડા કે એક્ચુલી ઢોકલા. તો યલો કલર ના થઈ જાય વ્હાઈટ જે હોય ને એને ઈધડા કે.
અચ્છા.
સેન્ડવીચીઈદડા પર અમારા તો એ લોકોને ઘરનું બનેલું જ ભાવે એટલે આજે સવાર થી એની અને પછી કાલે છે ને અમે લોકો ફેમિલી જોડે ગયા તા. અમાર ત્યાં ઓલું છે દમન કરીને જગ્યા છે યુનિયન ટેરેટરી માં આવે.
હા અચ્છા કોઈ ઇન્સ્ટાગ્રામમાં જોયું તું. કે વેકડમાં ટી જે.
હા હા હા બહ ફઇન ડેવલપ કર્યું છે. તમે એટલે આ ક્યારે પણ જાઓ ને તો દમણ જોજો રાતના આટલી સ્ટ્રીટ એટલી બ્યુટિફુલ લાઈટ વાળી અને પછી વોલ પર પણ બધી પેઇન્ટિંગ કલરફુલ.
હમ્મ.
એ કે આપડે કોઈ ફોરેન કન્ટ્રીમાં આવી ગયા હોય ને હ
કા આવું જોઈએ.
આ. અને પ્લસ ત્યાં છે ને સાયક્લિંગ વાળું બહુ ચાલુ થઈ ગયું છે એ સ્ટ્રીટ ઉપર ઓલી જેે સ્ટેન્ડિંગ સાયકલ છે છે બધું જ છે એક સાઈડ પાર્કિંગ એટલે તમે વેહેલા જાઓ તો તમને બ મળી જાય તમે જેટલા લેટ જાાવ ને એટલું પ્રોબ્લેમ થાય હવે કાલે એવું જ થયું કે હુંને મારા હસબન્ડ સ્કૂટર પર જતા રહ્યા વહેલા ગયા અમે થોડું સનસેટ જોવાનું અને બીચ પર બેસવાનું ગમે
તો આ
અને મારી ફેમિલી પાછળથી આવી ગાડી લઈને તો એ લોકોને થોડુંક પ્રોબ્લેમ તો પણ મળી ગયો એવું નથી કે નહી મળે ગઈ અને પછી ત્યાં જ બેઠા બધા મે લોકો પણ સોળ સત્તર લોકો હતા
વાહ
ઘરેથી બધા ડબ્બા પાટીના માટે સેન્ડવીચ નું બધું મટેરિયલ લઈ ગયા ત ત્યાં બેસીને સેન્ડવીચ બનાવી બીચ પર અને ખાધું કોઈ બહુ બધી વસ્તુઓ બધા લઈને આવ્યા તો કોઈ પોપ કોન વેફર્સ બાફેલી મકાઈ એટલે બહુ બધું બધું ઘરેથી જ બધું લઈને ગયા તા બધા અને પછી ત્યાં બેસીને બધ બધા લેડીસય બનાવું બધા બચ્ચા પાર્ટી બહુ મજા કરી ર બહુ જ મજા કરી
તમારે ત્યાં છોકરીને મજા આઇતી
હા એ તો ભાઈ તોફાની એને ઓલી જે ટોય કાર આવે ને નાના બચ્ચાઓની રિમોટ એમાં બેસાયડી તો પોતાની ગાડી માં ધ્યાન નહી આપે અને પાછળ કોઈ બીજો બચ્ચા નની ગાડીમાં બેસી એના ગાડી માં ઝાંકી ઝાંકીને જોએ અરે બઉ તોફાાન ને ચાલ ચાલ બસ ચાલ ચાલ કરે હમણાં જે ચાલતા શીખી છે તો કાલે બે કલાક સુધી બેસ નહી ખાલી ચાલે જે મળે બધા ન હાથ પકડીને ચાલે
હા
બહુ બહુ શું સારું હોયને પછી રાત્રે ના એટલા પગ દુખે તો એને તો એકદમ નાનું બચ્ચું
હમ
ના રડીજ કરીયુ હુમા દુઃખે દુઃખ ખે કરીને
તો
અરે બઉ આજકાલના બચ્ચાઓ એટલા તોફાની થઇ ગયા છે
હમ
એટલે અમારા ઘરમાં જે છે ને એને બ ધા માણસો નું ટાઈમિંગ બાયધું છે સવારે બેક કલાક આના પાસે રમવાનું એના પછી આના પાસે રમવાનું એવા કરે અને ઈન બિટવીન ક મારું ટાઈમ ની હોય ને હું જતી રઉ તો મને હાટ કરીને ભગાડી દે મારા ટાઈમમાં કોઈ બીજો જાય તો એને પણ હટ એમ કરીને ભ ગાડી ડે એવી છે અમારી તો બઉ બઉ તોફાની બઉ તોફાની છે આજકાલના બચ્ચાઓ તો
પટ છોકરા ભાઈ પટ
મેજ પછી સેન્ડવિચ દીધડા બનાવ્યા.
હા.
બઉ મેં
આજે છે ને અમારે ત્યાં ઓડિયા આ અ આ ચાલે છે ને કયું મહિના ચાલુ છે હા એક માસ નું અ પ્રોગ્રામ હતો
હા.
આ બધાને ઘરેથી મજા બનાવાનું
અચ્છા એક મિનિટમાં તમને પછી કોલ બેેક કરું છું એક જ મિનિટ માં મોબાઈલ હાથમાં જ રાન જો
હા